હેલો.
હા બેન તમને મારી અવાજ આવે છે?
હા બેન આવે મને.
તમે કેમ છો બેન?
મેં મજામાં છું. તમે કેમ છો બેન? હા.
આજે આપણે છે. ને એઆઈ વિશે એ એઆઈની ભૂમિકા વિશે આપણે વાત કરીશું. તો તમારી પાસે ટાઈમ છે ખરો?
હા હા મારી પાસે ટાઈમ છે બેન.
સારું તો હું કેવા માંગુ છું. માનવ જીવન અને આધુનિક યુગમાં આર્ટીફિશિયલ ઇન્ટલીિજેન્ટ ની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી સાબિત થઈ રહી છે. આજે એઆઈ આપણા રોજિંદા જીવન લઈને શિક્ષણ આરોગ્ય કૃષિ બેન્કિંગ અને ટેકનોલોજી જેવા મોટા ક્ષેત્રોમાં વ વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવે છે, માણસની જેમ વિચારોની ડેટાનું વિશ્લેષણ કરીને. જટિલ સમસ્યાનો ઉકેલ ખૂબ જ ઝડપથી અને સચોટતાથી અ શોધી સચોટતાથી શોધી શકે છે. જેમ કે હોસ્પિટલમાં રોગોનું વહેલું નિદાન કરવું કરવું. ખેડૂતોને હવામાન અને પાકની માહિતી આપવી. અને મોબાઈલ ફોનમાં વહોટ્સઅપ અશિષ્ટ તરીકે મદદ કરે કરવી. એ બધું ખુબ જ આજકાલ ઉપયોગી છે. ઉદ્યોગમાં ફેક્ટરીના કામો સ્વય સંચાલિત કરીને તે સમય અને માનવ શ્રમ ની બચત કરે છે. ટૂંકમાં જો કહ એઆઈ વિશે તો એઆઈ એ એક માત્ર ન એક માત્ર તકનીક નથી. પરંતુ ભવિષ્યના વિકાસ ચાવી છે. જે માનવ ક્ષમતાઓને વધીને વધુ સરળ ઝડપી અને સ્માર્ટ બનાવે છે. જો તમને ઈચ્છા છે. એઆઈ વિશેની માહિતી જાણવા માટે તો તે આપણા જીવનમાં ખુબ જ સરસ કામ ભજવે છે. તમે મને અહીં વિશે તોઈ કેવા માંગો છો?
હા બેન મેં પણ કઈ કઈ માહિતી આપવા માગું છું, જેમ કેને એક એ આઈ એ એક કોમ્પ્યુટર વિજ્ઞાનની એક અર્ધાત્મક શાખા છે. જે મશીનો અને સોફ્ટવેર માનવ બુદ્ધિમાં જેમ વિચારવાની, શીખવાની, સમજવાની અને નિણર્ય લેવાનો ક્ષમતા પ્રદાન કરી છે, તે ડેટા ના આધારે સમસ્યાનો નિર્ણાકણ લાવે છે. આજના ડિજિટલ યુગમાં આર્ટિફિશયલ, ઇન્ટેલિજન્સ એ આઈ ની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ અને વ્યાપક બની ગઈ છે, રોજિંદા જીવનમાં એ આઈ ની ભૂમિકા વધારે છે, આપણે અજાણતા જ અજાણતા જ આપણા જીવનમાં એ આઇ- ઘણો ઉપયોગ કરીએ છીએ, વ્યુચલ, અશિશટન્ટ સ્માર્ટફોનમાં રહેલા ગૂગલ એપલ સિરીજ ટૂલ્સ આપડા અવાજથી કટ્રોલ થાય છે.
દિશા સૂચન, ગૂગલ મેપસ રાસ્તાઓ પર ટ્રાફિકની સ્થિતિ સમ- જીને સૌથી ટૂકો અને ઝડપી રાસો શોધવા માટે એ આઈ નો ઉપયોગ કરે છે, મનોરંજન જેમ કે તમે પણ જાણો છો અમે પણ જાણીએ છી બધા લોકો જાણે છે જે કે નેટફ્લિક્સ અને યુટ્યુબ પર વપરાશ કરતાની પસંદગી મુજબ વિડીયો અને મુવીઝનો સૂચના એ આઈ દ્વારા જ મળે છે. જેમ કે એનો વિવિધ ક્ષેત્રોમાં એ આઇનો કાર્યો પણ વધારે છે, જેમ કે શિક્ષણ ક્ષેત્ર ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ કરવા માટે ચેટ જીપીટી કે ગૂગલ જીમિની જેવા ભાષા આધારિત એ આઈ મોડલ મદદરૂપ થાય છે. જેમ કે આરોગ્ય અને તબીબી સેવાઓમાં રોગોનું વહેલું નિદાન કરવા એક્સ રે અને એમ આર આઈ રિપોર્ટ નું વિશ્લેષણ કરવામાં અને નઈ દવા શોધવામાં એ આઈ મોડલનો ઉપયોગ થાય છે. કે અ મારી મારી વાત કેવી લાગી બેન તમે એના પર કઈ ટીપ્પણી કરવામા કરવામા પૂછો
હા, તમે જે પણ કીધું ને ખુબ જ સરસ કીધું છે. એ આઈથી આપણા જીવનમાં ખુબ જ સારું અને સરસ અ ભાગ ભગવે છે, ભજવે છે. આપણેે જે પણ કીધું તે ખુબ જ સરસ કીધું છે. તમે બીજું કઈ કેહેવા માંગો છો.
હવે મેં એના પર. કઈ ટીપ્પણી કહેવા માંગુ છું, જેમ કેને વ્યાપાર હોય ને વેપાર અને ઉદ્યોગ. ગ્રાહકો ની પૂછપરછ નો તુરંત જવાબ આપવા માટે ચેટબોટ નો ઉપયોગ. વધ્યો છે, નાણાકીય છેતાપિંડી હોય છે. છેત છેતરપિંડી હોય છે જેમ કે ફો. ફો ફોડ અટકવા માટે બેન્કિંગ ક્ષેત્રમાં પણ. એઆઈ નો મોટો ફાળો છે. કૃષિમાં પણ એચ્છા કૃષિમાં પણ છે જેમ કે જો. પાકની ગુણવત્તા તપાસવા જમીનની સ્થિતિ જાણવા અને જી. જીવાતો સામે રક્ષણ મેળવવા માટે ડ્રોન અને એઆઈ તકનીકી ઉપયોગ થાય છે. એઆઈના ફાયદો અને મર્યાદાઓ પણ વધારે છે, જેમ કે મે. આજ જેમ કે બેન તમે જોઈ શકો જેમ કે ફાયદામાં. કામ ઝડપથી થાય છે, માનવીય ભૂલો ઘટે છે અને. ચોવીસ ત્રીસ. સાત ચોકસો કલાકમાં સેવાનો્ ઉપલબ્ધ બને છે ઉપલબ્ધ બને છે, મર્યાદા. ખાડાઓમાં મશીનમાં માનવ જેવી લાગણીઓ અને સામાન્ય. સમજ અભાવ હોય છે, ઉપરાંત ડેટા પ્રતિવાસી અને રોજગાર છીનવાઈ. જવાનો ભય પણ રહેલો નથી.
એ આઈ બેન હ બેન કઈ કેવો છો
હા તમે જે પણ કીધું ને ખુબ જ સરસ કીધું હું પણ કહેવા માંગુ છું. એવા વિશે ડેટામાંથી કહવું જેમ કે માનવીય નિયમો લખવાને બદલે એઆઈ કરોડો ઉપહાર અને માહિતી જોઈને અ પેટન સમજે છે. અને તે આપણે પેટર્ન ના આધારે ઝડપથી કામ પણ કરે છે અને પ્રશ્નના જવાબ પણ આપે છે. ફોન અને ઇમેજની વિશે જો હું વાત કરું ને તો ફોટોગ્રાફરમાં ચહેરા ઓળખાવો અને મેસેજિંગ એટલે ટાાઈપ કરતી વખતે શબ્દો સૂચવવો મનોરંજન એટલે નેટફ્લિક્સ કે યુટ્યુબ પર ગમતા વિડીયો બનાવવા અને ચેટ બોર્ડ એટલે જેવા પ્રોગ્રામ માન માનવી ભાષામાં વાતચીત કરે છે એઆઈ ના જો હું ફાયદર વિશે વાત કરું ને તે માણસ કરતા ખૂબ જ ઝડપથી કામ કરે છે જે જટિલ અને અધર અઘરા કામોને સરળ બનાવે છે ખેતી અને શિક્ષણ અને આરોગ્ય જે વા ક્ષેત્રમાં પણ ખૂબ જ મદદરૂપ કરે છે હા જો મેં આ તમને ફાય વિશે હમણાં કીધું ને તે જ પ્રમાણે તેના ગેરફાયદા પણ છે તે માનવ લખાણી લખાણીઓ સમજી શકતું નથી તેના કારણે ભવિષ્યમાં અ નોકરીઓનું જોખમ વધી શકે છે. માનવજાત માટે એ આઈ આશીર્વાદ અને પડકાર બને છે ટેકનોલોજીમાં વધુ વિકાસ માટે અ અ તેનો ખૂબ જ ઉપયોગ ઉપયોગ તેનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે. એ એ આઈ વિશે જો હું કેવું ને તો એ આઈ આપણા માટે છે ને એક વરદાન ર વિષય છે અને તે ખૂબ જ સરસ છે એઆઈ આપણા માટે ખુબ જ જરૂરી અને ખુબ જ સારું છે. તમે કઈ કેવા માંગો છો એ વિશે?
હા બેન એ આઈ નું પણ કેટલા જેમ કે બધા નો પ્રકારો છે બધાની વિશેષતા હોય છે બધાની વધુ વધુ થાય છે એઆઈ ના પણ મુખ્ય પ્રકારો છે જેમ કેતે ક્ષમતા અને કાર્યશૈલી ના આધાર એ આઈ નો મુખ્યત્વે ત્રણ ભાગમાં વે ચવામાં આવે છે જેમ કે નેરો એ આઈ આ એઆઈ કોઈ એક ચોક્કસ કામ કરવા માટે જ બનેલું હોય છે હાલમાં આપણેે એ આઈ વાપરીયએ છીએ આ પ્રકારનું ઉદાહરણ તરીકે ગૂગલ ટ્રાન્સલેટ ફક્ત ભાષા તર માટે અથવા કે ચેસ રમતો માટે જેમ કે જનરલ એઆઈ આ એવું કહેવાય છે ને માણસ ની જેમ કોઈ પણ બૌદ્ધિક કાર્ય કરી શકે છે અને પોતાની જાતે નવું શીખી શકે છે હાલમાં આ ટેકનોલોજી પર સંશોધન ચાલુ છે. સંશોધન ચાલુ છે સુપર એઆઈ આ એક કાલ્પનિક વિભાવના છે. જ્યાં એ આઈની બુદ્ધિ અને ક્ષમતા દુનિયાના તમામ માણસો કરતા પણ વધી જશે. એ આઈની એઆઈ કેવી રીતે કામ કરે છે એ પણ મેં તમને ઘણી માહિતી આપવા માંગુ છું અને અમે આપું પણ છું. જેમ કે મોટા પાય ડેટા એઆઈને શીખવા માટે લાખો કરોડો ફોટો લખાણ કે વિડીયો ના ડેટા ની જરૂર પડે છે મશીન લર્નિંગ જેમકે આ એક નવી પદ્ધતિ છે જેના દ્વારા કોમ્પ્યુટર આપમેળે ડેટા માંથી પેટર્ન શોધે છે. અને માણસ ની મદદ વગર શીખે છે. અ જેમ કે ડીપ લર્નિંગ આ માનવ મગજ ના ચેતા તંત્ર નકલ કરીને જેટલી સમસ્યા ઉકેલવા માટે વપરાય છે જેમ કે છે ચેરો ઓડખવા. અને જનરેટિવ એ આઈ નવી ક્રાંતિ છેલ્લા કેટલાક સમયથી જનરેટી એનો ઉપયોગ ખૂબ જ વધ્યો છે. આ એ આઈ ફક્ત ડેટાનું વિશ્લેષણ નથી કરતું પરંતુ નવું કોન્ટેક્ટર બનાવે છે. તમે કઈ કેવા માંગો છો બેન?
હા હું પણ કેવા માંગુ છું તમે જે પણ માહિતી આપી છે ને ખુબ જ સરસ આપી છે ભવિષ્યમાં જો એ આઈ ક્યાં ક્યાં ઉપયોગી થશે ને હું તેની વિશે તમને વાત કરું જેમ કે મેડિકલ ક્ષેત્ર એઆઈ ડોક્ટરો કરતા પણ વહેલા અને સચ્ચો ટ્રીટ તે કેન્સર જેવી ગંભીર બીમારીઓ શોધી સકાસે શકે છે શિક્ષણ વિશે જો વાત કરૂ દરેક વિદ્યાર્થી ને શીખવાની ક્ષમતા અલગ હોય છે એઆઈ દરેક બાળક માટે અલગ અલગ ગણવાની રીત તૈયાર કરે છે અને જો હું ખેતી વિશે વાત કરું ને તો કયા પાકમાં ક્યારે રોગ આવશે જમીનમાં કેટલું પાણી જોઈએ અને ક્યારે ખાતર નાખવું તેની સચોટ માહિતી આપે છે ડ્રાઈવર વગરની ગાડી વજુ વિશે વાત કરું ને તો ભવિષ્યમાં રોડ અકસ્માત ઘટાડવા માટે સ્વયં સંચાલિત કાર્ય અને ટ્રેન નો ઉપયોગ વધશે આપણે સાવચેત કેમ રીતે જો એવા ઘણી બધી આપણી જીવન માં વસ્તુ હોય ને તેના ફાયદા અને નુકસાન બંને વસ્તુ હોય છે પર પરંતુ હું તમને એ પણ જણાવવા માંગુ છું કે આપડણે આના માટે થોડુંક સાવચેત બી રેવુ જોઈએ, જાણ કે એ ખોટી માહિતી અ એઆઈ, નો ઉપયોગ કરીને કોઈને પણ નકલી ફોટો વિડીિયો કે અવાજ બનાવી શકાય છે. જે સાચો લાગે છે. આનાથી સાયબર ક્રાઈમ પણ વધ શકે છે. તો તેના માટે આપણે ધ્યાન રાખવું જોઈએ આ બધું કામ કરવું નહી જોઈએ આળસ જેમ, કે જો માણસ દરેક કામ એઆઈ પાસે કરાવશે તો પોતાની વિચાર શક્તિ મા નબળી પડી જાય છે, ટૂંકમાં એ આઈ વિશે હું આજ કેવા માંગુ છુ. કે એ આઈ યે શક્તિશાળી સાધન છે, જેનો ઉપયોગ જો ભલાઈ માટે કરવામાં આવે તો તે દુનિયાની ખૂબ સરસ બનાવી શકે છે, જો એ આઈ વિશે કોઈ ચોક્કસ સવાલ પૂછવા અ પૂછવાનુ હોય, આપડે તો સારી રીતે આપણે પૂછી શકીએ પરંતુ આજે મેં તમને કીધું ને કે આપડે ક્યારે બી છે ને સચ્ચાઈ ના રસ્તા પર રેવું જોઈએ, એ આઈ નો ઇસ્તેમાલ છેને સારી વસ્તુમા, અને સારી વિચારધારા લઈને જ કરવું જોઈએ ખોટુ કામ નહી, કરવાનુ તેનાથી આપણે સાયબર ક્રાઈમ પણ આવી શકીએ આયસે એટલે આ બધાને છેને, આપણે એઆઈ તો આપણા માટે ખુબ જ જરૂરી છે, પણ તેને છેને. સારી રીતે્ કયા, યુસ કરૂ તે પ્રમાણે કરવુ જોઈએ પેલું એ જે તમને માહિતી આપી તમને કેવી નાાગી
બેન મને બહુ સારી લાગી, તમારી વાત તમારી વાત પણ અને તમારી જે વિચાર છે, મને બહુ ઘણી સારુ લાગ્યુ તમારીથી વાત કરીને મ બહુ સારુ લાગ્યુ
હા, મને બી તમારા જોડે વાત કરીને ખુબજ આનંદ આવ્યો છે. અ વાત કરવા માટે આપનો ખુબ, ખુબ આભાર
હા, આપે